હલો
હલો
કેમ છો
હું મજામાં જ છું તમે
હું પણ મજામાં છું
હમ હમ
શું ચાલી રહ્યું છે
કઈ નઈ એ બસ કામ ચાલે છે નાસ્તા પાણી કીધું બાર
હ હા બક બસ મેં પણ ઘરની થોડી સાફ સફાઈ કરી અને હવે ટિફિન માટે રોટ રોટલી બનાવાનું છે
હમ સારું પણ ઓ જે આરોગ્ય જીવનાથી સાચી સંપત્તિ જે છેને
એકદમ સાચુ વાત બિલકુલ તમે એકદમ સાચા ચી વાત કરી જો આરોગ્ય છે ને એ તો સૌથી પહેલા આપડે નિરોગી નિરો અ નિરોગી હોઈએ ને તો જ એ સૌથી મોટું ધન છે ઈ કહેવત પણ છે ને એક
હમ
તો આપણે નિરોગી આરોગ્ય ગ્યનું તો આપણને બહુ જ ખ્યાલ રાખવો જોઈએ
હા સહિ વાત કહી હા પૈસા ઘર ગાડી બધું હોય પણ જો આરોગ્ય સારું ન હોય ન તો જીવનો જ આનંદ મળી શક શકતોય નથી
બિલકુલ સાચું કહો છો તમે આરોગ્ય સારું હોય તો આપડે જીવન જીવાનું માળી શકીએ જો આરોગ્ય ખરાબ હોય તો પછી આપડે કોઈ વસ્તુનું માળી ના શકીએ તો એ તો એકદમ શક્ય વાત છે
હમ આજ કલ લોકાનું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે ને કામ ના કારણે સમયસર ભોજન ભુખ અને વ્યાયામ પર ધ્યાન આપતી નથી
બિલકુલ સાચું કહો તમે રોજ મંદાની બધાની જે અ જીવન છે ને એ બહુ જ ફાસ્ટ થઈ ગયું છે કારણ કે બધા એટલા કામમાં રહે છે કામનું પ્રેશર હોય બધા એટલા પોત પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે એમને પોતાના આરોગ્ય માટે સમય કાઢવાનો પોતાના પોતાનું શરીર જાળવ્યા રાખવા માટે પણ સમય કાઢવાનું અ મળતું નથી
અને અને એના કારણે બ્રડ પ્રેશર ડાયબિટીસ મોટાવા જે બી સમસ્યા વધી રહી છે
તમે બિલકુલ સાચું કહો છો કેટલા બધા રોગો છે જે આપણે આપણા આરોગ્ય ન ધ્યાન નથી રાખતા એટલે વધી રહ્યા છે તમે જેમ કે કીધું આ મોટાપો આ તો જો વધાર પડતો ફાસ્ટ ફૂડ જમવાથી ને લોકોનું અ પો જે જીવનશૈલી જે બની ગઈ છે ને એ જીવનશૈલીમાં ફાસ્ટફૂડનું પણ વધારે અ ભાગ બની ગયો છે તળેલું જમવાનું પછી મોડું સુવાનું અને સવારે મોડું ઉઠવાનું તો એનો કારણે એમની જીવનશૈલી એકદમ વ્યસ્ત ખરાબ થઈ ગઈ છે એના લીધે એમનું આરોગ્ય પર એની બહુ જ અસર પડી છે અને કેટલી બધી બીમારીઓ એનાથી થાય છે
સાચું ભાઈ તમે રોજ સવારે વોક કરવા જાઓ છો ને
હા હું પણ જાઉં છું અમે થોડું થોડું ચાલુ કર્યું છે અમ સવારે યોગા પણ સ્ટાર્ટ કર્યું છે જે હળવા યોગા મને આવડે છે એ પછી થોડી ધીમી અમથી એવી કસરત જે હું કરી શકું છું પણ જેમાં બહુ સ્ટ્રેસ કરવો નથી પડતો સ્ટ્રેચ કે કોઈને ગાઈડન્સ વગર કરું છું હજી તો પણ મને એવું લાગે છે કે અમ કોઈ પણ એવા એમ વધારે પડતા એક્સરસાઇઝ અને યોગા માટે આપણને અ કોઈ એક્સપર્ટની સલાહ જરૂર થી લેવી જોઈએ. જો આપણે કોઈને અ કોઈના મતલબ અંડર ગાઈડન્સ આપણે જો યોગા એવું બધું કરીએ ને તો એ આપણા સ્વાસ્થ્ય માટે અ વધારે લાભદાયક બની શકે છે કારણ કે આપને બધું તો જ્ઞાન હોતો નથી. તો આપણા શરીર ઉપર કઈ વસ્તુ કેવી રીતે અસર કરે છે એ જોવા માટે આપણને જરૂરથી કોઈનો અ કોઈના ભાનમાં હવે તો જો કેટલા બધા ક્લાસીસ ખુલી ગયા છે, ક્યાંક તો જો યોગ ગા, જીમ, જુમ્બા અને યોગામાં પણ જો સવારે આપને ઓનલાઈન જોઈએ તો ઓનલાઈન ઝુંબા પણ આપણને ઓનલાઈન કસરત કરવી હોય ઝુંબા એક્સરસાઇઝ કરવા માટે ઝુંબા ક્લાસીસ પણ આવે છે કેટલી બધી તો આપણને અંદર ગાઈડન્સ જ આપણેે એવી બધી કસરતો કરવી જોઈએ.
તમ સાચું ભાઈ હું પણ રોજ સવારે અડધા કલાક ચાલવા જાઉં છું અને શરીર તંદુરસ્ત રહેહી છે અને મન પણ પ્રસન્ન રહે છે.
એ તો તમે સાચું જો પણ તમે તો બઉ ફિટ છો એકદમ સુકા સુકા છો તમે તો. એટલે તમને તો ક્યાંય ફરવા જવાની તો જરૂર તો નથી પણ તો પણ તમે વોક કરવા જાઓ છો, ચાલવા જાઓ છો એ તો બહુ સારું કેવાય.
પણ ખુબ સરસ છે. પણ હાલવામાં ના ચાલવાનું શરું કર્યું છે પણ મને ખુબ ફરક લાગ્યો.
હા એ તો આપણા શરીરમાં તંદુરસ્તી થાય તાજગી અનુભવીએ આપણેે ઊર્જાનું પણ સારો સંચાર થાય છે.
હા હા સાચુ કહ્યું વ્યાયામ માં શરીરમાં જરૂરી જ છે પણ રોજ થોડો થોડો સમય કાઢીને યોગ પ્રાણાયામ અથવા ચાલવું જોઈએ છે ને તો યોગ થી પણ લાભ અ થાય જ છે.
બિલકુલ. યો થી લાભ તો થાય છે. પણ આપણે જો યોગા કરવા હોય તો કેવી રીતે આપણે શ્વાસ લેવો, પાછો કેવી રીતે કાઢવો એ બધાનો આપણને સાચો જ્ઞાન હોવો જરૂરી બહુ છે. કારણ કે બ આપડા પાસે જો જ્ઞાન ના હોય ને તો એના કમીથી આપણે એની કોઈ આડઅસર પણ પડી શકે છે. એટલે આપણને કોઈ પણ ટ્રેનર હોય એની ગાઈડન્સમાં જ આપણને અ અઘરા વ્યાયામો કરવા જોઈએ. પણ જો હળવા વ્યાયામો છે. જેમ કે પ્રાણાયામ, અ વ્રજ્રાસન અ એવા બધા તો અમે કરીએ છીએ અને બાળકોને પણ થોડું થોડું શીખવાડીએ છીએ.
સાચું કહીએ તમે પણ આરોગ્ય માટે માટે સંતુલિત આ પર જરૂરી જ છે.
બિલકુલ સાચુ કો છો તમે. આરોગ્ય માટે આપણને સંતુલિત આહાર બે બહુ જ જરૂરી છે. આપણને સવારે તાજો નાસ્ તો લેવો જોઈએ. હાલો. સંભળાય છે તમને અવાજ આવ આવતો નથી? હાલો.
આવાજ આય છે?
હા અવાજ આવે છે. બોલો બોલો અવાજ આવે છે.
હાલો.
હાલો અવાજ આવે છે. બોલો.
હાલો.
હાલો અવાજ આવે છે. બોલો બોલો.
હાલો.
હાલો મને સંભળાવે છે, તમે બોલો ને.
સંભળાતું નથી.
હાલો
હલો અવાજ આવે છે બોલો
હલો
હા બોલો બોલો અવાજ આવે છે મને તો સંભળાય છે તમે બોલો તો